અ ધ જય શ્રી કૃષ્ણભાઈ તમે કેમ છો
અમે એકદમ મજામાં છએ તમે કેમ છો બધા ઘરના સારા તોસે ને
હા ઘરે બધા સારા છે અને બધા એકદમ મજામાંશે હું તમે તમા પૂછો ન હતો કે તમે જે હમણાં ઓનલાઈન પેમેન્ટ જેું છે તેના વિશે થોડી ઘણી માહિતી આપજો ને
હા ભાઈ ઓનલાઈન પેમેન્ટ અમે ઘણા વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છીએ અને ખુબ જ સારી રીતનો ઉપયોગ થાય છે અમારાથી કારણ કે અ ઓનલાઈન પેમેન્ટ અમારી જે કરિયાણાની દુકાન છે તો તેમાં ખૂબ જ વધારે ઉપયોગ લાગે છે અને જેથી કરીને અમે ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સારી રીના ઉપયોગ કરી રહ્યા છીએ અને ઓનલાઈન પેમેન્ટ અમે મારા ઘરના બધા જ લોકોને પે ઉપયોગ કરવા કહ્યો છે કારણ કે હને ખુબ જ સારી વસ્તુ એવું મને લાગી છે અને જેથી કરીને મે મારા ઘરના બધા જ લોકો લોકો ઓ પેમેન્ટ ઉપયોગ કરો આ બાબત ખુબ જ વધારે પ્રેરું છું અને તે ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા થયા છે હમણાં તો સ્ટાર્ટિંગમાં મને પણ એવું લાગેલ હતું કે ઓનલાન પેમેન્ટ એક ફેક વસ્તુ તેમાં આપડા પૈસા જશે અને આપડા પૈસા તેમમાં ડૂબી જશે અને અ કોઈને કોઈ કાઢી એવું બધું થતું હતું મને પણછી મને ખબર પડી કે ઓનલાન પેમેન્ટ એવુ નથીમે ખુબ જ સારી વસ્તુ છે અને આપણે ઓનલાઈન પેમેન્ટથી કેટલીક બધી વસ્તુઓ કરી શકીએ અને ઓન ના માધ્યમથી આપણે ઘણા બધા જોડાયા છેમ કારણ કે તમને ખબર જ છે કે પહેલા ઓ મેન્ટ ન હતું તો આપડણે પૈસા લેવા માટે બેંકમાં જવું પડતું હતું એટીએમમાં જવું પડતું હતું અને ત્યાં લાઈન માં ઉભી રહેવું પડતું હતું અને ત્યાં સુધી જવા આવવાનો ટાઈમ પણ જાય પહે પેટ્રોલ પણ જાય ગાડીમાં તો એવું બધું કેટલોક બધો આપણેે ટાઈમ પણ થતો ખર્ચો પણ થતો પરંતુ આજના આધુનિક યુગમાં આપડે ખુબ જ વધારે આગળડી વધી ગયા ઓનલાન પેમેન્ટ ના માધ્યમથી આપ આપ બેંકમાંથી જ જ પૈસા કટ થઈ જાય છે અને આપડે જયારે પણ ખાલી એક મતલબ આપે જે પાસપોર્ટ પાસપોર્ટ મારવાનો હોય ને આપ બેંકમાંથી પૈસા કટ થઈ જાય છે તો જેથી કરીને આ ખુબ જ સારી વસ્તુ બનાવી હમણાં તો તે બાબત ઉપર મને ખુબ જ સારું લાગ્યું અને કરિયાની દુકાન છે તો જયારે પણ સુતાની ને એ બધું ખુબ જ વધારે મારામારી થતી હોય છે કારણ કે છુટા પૈસા ખુબ જ જરૂર પડતા હોય છે. તો જેથી કરીને અમે છોટા પૈસા ની તો અમને કોઈ મારામારી થતી નથી કારણ કે એક બે રૂપિયા એવું હો પેમેન્ટ કરી દેતા હોયશે તો જેથી કરીને ખુબ જ સારું પડ્યું છે અને મને તો ખુબ જ વધારે એવું સારું લાગ્યું છે. કારણ કે ઓનલાન પેમેન્ટ મને ખુબ જ એવું ગમ્યું છે. તો જેથી કરીને તમે પણ ઓનલાઈન પેમેન્ટ ઉપર થોડાક અ તમે પણ તમારા ઘરના લોકોને અલ યુઝ કરવા કેવો અને મને તો ખુબ જ સારું લાગ્યું છે. મારું તો ખુબ જ સારો અનુભવ થયો છે. અ તમને પણ યુઝ કરવા માટે કહું છું.
હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે એટલે કે ઓનલાન પેમેન્ટ જે આપણને સુવિધા મળી છે તે આપણે યુઝ કરવો જોઈ. કારણકે એના કારણે આપણા બધા સમય પણ બચી જાય છે અને આપ ઘણા બધા ખર્ચા થવાના પણ બચી જાય છે. કારણ કે તમે જે કીધું કે આપડે ઘર બેઠા કને
હાલો. હાલો અવાજ આવી રહી છે મારી?
ઓનલાઈન પણ એ જે પીન આવે છે તે આપણે પિન કોઈને શેર નહી કરવો જોઈએ. કારણ કે તમને પણ ખબર જ કે આ પિન જો આપણે કોઈને શેર કરી દેેશું તો પછી આપણા અકાઉન્ટ માથી પૈસા ઉપડવાની ઉપડ લેવાની શક્યતા વધી જાય છે. કારણ કે જો ઘણા બધા હેકર્સ હોય છે હમણાં તો કારણ કે ઘણા બધા લોકો લોકો ની એવી મનો મનોદ્રષિ એવી હોય છે કે આપણે આવું બધું હેક કરીને આપણે એકાઉન્ટ બું હેક કરીને પછી આપણે એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી શકે છે કારણ એ લોકોને માત્ર ખાલી પીન એ લોકોને જોય છે અને પછી એ લોકો આ બધું પ્રકારનું કૃત્ય કરે છે. એટલે મારે તો એ જ કેહેવું છે કે આ જે આ બધા હેકરો થી આપડે બચવું જોઈએ. કારણ કે એવા ઘણા બધા હે આપ એસ એમ એસ દ્વારા, ઈમેલ દ્વારા કે પછી
હાલો.